કેમ છે બેન.
હા સારું છે એવ તમને કેમ છે?
બસ મજામાં તો બીજું બધું શું ચાલે છે બધું સારું ચાલે છે.
હા હાઈલા રાખે છે.
હા અત્યારે તમને ખબર જ હશે કે બધા લોકોના માઈન્ડસેટ કેવા થઈ ગયા છે કે પેલા બધા એ કેવા સદ કુટુંબમાં રહેવું પસ પસંદ કરતા હતા જેમાં ઘરના મોટા વડીલો અને બીજા બધા જે ઘરના સદસ્યો હોય તેની હારે પણ અત્યારે બધાના માઇડ સીટ કેવા થઈ ગયા છે કે એકલ કુટુંબમાં રહેવું વધારે પસંદ કરે છે જેમ કે લગ્ન થાય અને પછી બે માણા અને બે ના બાળકો એ બધા અલગ જ રેતા હોય છે.
હા એ તમારી વાત સાચી છે અત્યારના જનરેશનમાં કોઈને જાણે એકા બીજાનું કામ કરવું પસંદ નથી આવતું અને એકા બીજાને એકા બીજા કોઈ સલાહ એ બી પસંદ કોઈને જાણે સારું જ નથી લાગતું જ એવું જાણે લાગવા માંડ્યું છે કે આ આને કઈ ક કે આ આને કઈ ક એ જરાય જાણે મેળે ન આવે એ લોકોને
હા પણ આપણે સાચી રીત તે વિચારીએ તો જે સંયુક્ત કુું કુટુંબ હતું તેના ફાયદા પણ ઘણા હતા જેમ કે ઘરના વડીલો હતા તો જે ઘરના વડીલો આપડી હારે રહે તો તે આપણને સારી શિખામણ આપે કે પછી આપણા બાળકોને સાચવે તો આપ આપણું કામ પણ સરળ બની જાય પણ જ્યારે કે અત્યારે એક જ કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે તો જે બાળકો હોય છે તેના માટે અમુક લોકો જે બહારની જોબ કરતા હોય છે તેને આયા રાખવી પડે છે અને તેનો પણ કોઈ ભરોસો નથીતો કે આપણા બાળકને સારી રીતે સાચ જુવે કે ના સાચવે અને જે મોટા હોય છે એ પણ આપ નથી રહેતા તો એનું પણ આપણને ઘણા ગેરફાયદા થાય છે કે જે અમુક સલાહ હોય છે એ મોટાઓની સાથ સાચી હોય છે જે આપવા વાળું આપણને કોઈ નથી રતું
હા એ તો તમારી વાત સાચી જ છે કે પેલા હતું તો બહુ જ સારું બધી વાત હતું કે બધા ભેગા રહેતા તો એક બીજા સાથે કોઈ વાત શેર કરી શકે કોઈ સુખ દુખ ની વાત કરી શકે કોઈ શું કોઈ શું કોઈ મોટા હતા ઈ નાના ને કોઈ સલાહ આપી શકે તો નાના હતા ને એ સાંભળતા હતા કે નાના આ તમે મોટા કયો છો ને સાચી વાત છે અત્યારે તો જ્યાં નાના ને જ એટલી ખબર પડતી હોય છે ને કે મોટા ને સામે લોકો સલાહ દે છે તો એ લોકોને સ સાથે રહેવું જાણે પસંદ જ નથી આવતું
કે જયારે લોકો વૃદ્ધ થઈ જતા હોય છે જેમ કે જે આપણે મોટા થઈએ તો આપણા જે આપણા જે મમ્મી પપ્પા હોય છે એના મગજ જે છે એ બચ્ચા જેવું થઈ જાય છે તો તેને સંભાળવું પણ આજની જનરેશન ને નથી ગમતું એ લોકો એ લોકોને એ ટકટક લાગે છે કે આ મને કેમ બોલ્યા જ કરે છે, પણ જયારે આપણે નાના હતા ત્યારે આપણને એ જ મા બાપ આપણને સાચવતા હતા એ લોકો ભૂલી જાય છે કે, આપણે પણ આવી જ હરકતો કરતા હતા ને એ લોકો આપણું સહેન કરતા હતા પણ અત્યારે તો અમુક લોકો વૃદ્ધ ાશ્રમમાં પણ મૂકી આવતા હોય છે, કે મમ્મી પપ્પાને પણ રાખવું પસંદ નથી કરતા.
હા ઈ વાત તો તમારી સાવ સાચી જ છે, કે અત્યારની જનરેશનને જાણે એના મમ્મી પપ્પા પણ ખુદ નથી ગમતા હોતા, કે બનતી કોશિસે જયારે બને ને તો એના મા બાપને જઈને પોતે આશ્રમમાં જ જઈને મૂકી આવે, કે છે ને એની માથે જરાબોરું એ કે સાચી પણ સલાહ હોય છે ને તો બી બચાવને ગમતું નથી કે હા આ અમને સાચું કહે છે ઈ લોકોને જાણે એવું લાગી જાય કે હા અમારી માથે ટકટક કરે છે, આ આપને ન પોસાય આ અને આપણે અને જઈને આપણે આશ્રમમાં મૂકી આવીએ લોકો લોકો ના મનમાં એટલો વિચાર આવી જાય અને પેલાના જમાનામાં તો સામે મોટા નાના ની સલાહ જ્યાં સુધી નોંધીએ ને ત્યાં સુધી એ લોકોને મેળે ન આવે કે નાના આપણા મોટા એ આપને કઈ કીધું કેમ નહી એવી રીતે
હમ અને કોઈ પણ આપણે જોઈએ કે આપણા ઘરમાં કાઈ પણ હોય જેમ કે નવું બાળક આવે, તો સ્ત્રી ગર્ભવતી થાય છે ત્યારે પણ જે મોટા હોય છે એની સલાહ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કેમકે એ લોકો એ સમયમાંથી વીતી ગયા છે, તો એમને બધી ખબર હોય છે કે. તમે આમ કરો તો તમને આનાથી આ ફાયદો છે પણ અત્યારના અત્યારની જે સ્ત્રીઓ છે એને આ બધું માનવું જ નથી અને, કા તો ડોક્ટર્સનું કા પછી મોબાઈલનું જ કરવું છે તેનાથી તેમને ઘણા ગેરફાયદા પણ થતા હોય છે.
હા ઈ વાત તમારી સાચી છે જયારે દવાખાનામાં બચાવ જય્યારે જ્યાંથી સ્ત્રી ગર્ભ થઈ જાય છે ને ત્યાંથી જ એને દવા લેવાનું જાણે સ્ટાર્ટ થઈ જાય છે પેલાના જમાનામાં ક્યાં ઈ કઈ હતું, અને આ જમાનામાં તો જય્યારે સ્ત્રી ગર્ભ થાય ત્યારથી દવા લેવાનું ચાલુ તો નાની સોનોગ્રાફી મોટી સોનોગ્રાફી, આ તે ઓલું જ્યારથી પેલો મહિનો થી લઈ ને ડિલિવરી સુધી ઈ લોકોને દવાખાના જ ચાલુ હોય છે, અને પેલાના જમાનામાં તો ઘરેલું જ ઉપાય બધા કરતા હતા કે ઘરે થઈ જાય જ્યાં સુધી ડિલવરી ન આવી જાય ત્યાં સુધી ખબર ન પડતી, અત્યારે તો દવાખાના થઈ ગયા છે એટલે પહેલેથી છેલ્લે સુધી બધાને દવા લીધા વગર કોઈને ઓલું ન હોય ને જો દવા ન લેવા જાય મોટા એ લોકો ના નાકી, તો ઈ લોકોને પસંદ ન આવે.
હા પણ જો પેલા, જે સંયુક્ત કુટુંબમાં જે આપણા મોટા વડીલો હતા. તે પેલા આપણને સલાહ આપતા અને બીજી સ્ત્રીઓ એની સલાહ માનતી એને ખૂબ જ, ફાયદો થતો અને એના શરીર માટે પણ ફાયદો થતો કે ના ના આ જે વડીલો એ એને સલાહ આપી એના ખૂબ જ સારું રહે એટલે, ટૂંકમાં આપણે એના સિવાય જો આપણે બીજું જોઈએ કોઈ આપણા લગ્ન પ્રસંગ હોય છે આપણા ઘરમાં, તો પણ વડીલો ન એક ખૂબ મહત્વનો યોગદાન રહે છે ભલે તે વધુ કામ નથી કરતા પણ તેઓ સલાહ આપીને, આપણને અ બહુ જ ઉપયોગી રહે છે. કે આ જેમ કે એમણે પેલા કર્યું હોય તો એમને ખબર હોય કે બેટા તું આમ નહી ને આમ કર તો ત તને ફાયદો થશે, તો લગ્ન પ્રસમાં પણ તેમનું એક ખુબ જ યોગદાન સારું રહે છે ભલે તે વધુ કામ ન કરે, પણ તેની ખાલી ઉપસ્થિતિ હોવાથી પણ સારું રહે છે.
હા ઈ વાત તમારી સાચી છે કે લગ્ન પ્રસંગમાં ડિલિવરીમાં ગમે એ વાતમાં પેલાના મોટા કેતા ને બધું સાચું જ હતું, અને પેલાના મોટા કેતા ને ઈ બધું સાચું હતું ને બધા કેવું કરતા પણ, અને આ જમાનામાં કોઈને એટલું પસંદ નથી આવતું કે કોઈ મોટા કોઈ નાના ને ક હવે જમાનો એવો થઈ ગયો કે જાણે નાના થઈ ને મોટા ને કહે મોટા ને સલાહ દેવા જાય નાના ઈ સારું લાગે, પેલાના મોટા હતા ઈ નાના ને કેતા તો એ કેટલું સારું લાગતું ને કેટલું બધું સૌ ને બધી રીતે બધું બહુ જ સારું બધું હતું, અને હવા હવે ના જમાના જવો તમે બધા જાણે મોટા એક બાજુ બેઠા હોય ને નાના આગળ હોય એવી રીતે જાણે છે, બધી વાતે ટાણામાં લગ્ન પ્રસંગ માં કોઈ બચાવની ડિલિવરીમાં પણ શું, એવી જ રીતે હોય છે જાણે આપણા ઘરના મોટા હોય વાસે હોય ને નાના હોય એ આગળ હોય એવી રીતે. તે છે જાણે.
હમ બરોબર છે તો. આ જે એકલ કુટુંબ માં પણ ર હોય છે એના પણ કેટલાક ગેરફાયદા હોય છે જેમ કે તમે માની લો કે નવું બાળક ફેમિલીમાં આવે છે અને બે માણા અત્યારનો તો સમય એવો છે કે બે માણા ને કંઈક ને કઈક કામ કરવું જ પડે જો બે મા જોબ માટે જાતા હોય તો તેમને આયા રાખવી પડે છે જે પણ ઘણો ગેરફાયદો છે કેમકે તેમને ખબર નથી કે તે બા બાળક સાથે પાછળથી શું કરે છે અત્યારે વચમાં ન્યૂઝ આવી હતી કે એક બાળકને પાછળથી એના મમ્મી પપ્પા બહાર જોબ માં જાતા હતા અને એની આયા ખૂબ જ મારતી હતી એના નાના બાળકને જે શિશુ હતું છ સાત મહિના તો એના બાળકને કેટલો ગેરફાયદો થાય છે અને જો એના મગજ પર લાગી જાય તો એ કેટલી અસર કરે એના ફ્યુચર ઉપર
હા ઈ વાત તમારી સાવ સાચી છે અને બચાવનું તો ધ્યાન રાખવું જ પડે ભલે જોબ જરૂરી છે પણ સાથે બચાવને આપણો પ્યાર બી જરૂરી છે જો નાના હોય ત્યારે એને આપણે પ્યાર ન દઈ તો ક્યારે આપણે એને પ્યાર આપણો દઈ મોટા થઈ જાય તે પછી તો એને આપણે આપડી ખુદ ની ઈ લોકોને જરૂરત જ ન હોય તો આયા જે હસ્તુ આપડણે મોટા કરીએ તો આયાથીને તો ઈ તો પછી જયારે મોટા થાય તો ઈ માં કોને કહેવાના હોય
અને બાળકોનું પણ એવું હોય છે કે બાળકો જોઈને શીખે તો જો જેમ તેના મમ્મી પપ્પા કરતા હોય એમ જ એનું ફ્યુચરમાં એના મમ્મી પપ્પા સાથે કરશે જેમ કે જો એ લોકો જોવે કે એના દાદા દાદીને નથી રાખતા બરોબર કે પછી તેના સાથે કેવો વ્યવહાર કરે છે એ મોટા થઈ ને પછી એના મમ્મી પપ્પા સાથે એવો જ વ્યવહાર કરશે એટલે બાળકો પણ જોઈને શીખે છે તો આપણે બાળકો સામે એવું જ વ્યવહાર કરવું પડે જેવું આપણે એક્સપેક્ટ કરતા હોય કે આપણે આપણા સાથે આપણા બાળક શું કરશે મોટા થઈને
હા એ વાત એ તમારી સાચી છે જ્યાં એને સંસ્કાર મળ્યા જ ન હોય તો એને ખબર જ શું હોય કે આને સંસ્કાર કેહેવાય અને માન પાન કહેવાય આને આવી રીતે રખાવાય આને આવી રીતે રખાવાય એ વાત તમારી સાૌ સાચી જ છે કે આયા હસ્તુક મોટા થયા હોય તો આયા થોડી કઈ એને સલાહ દેવાના હોય કે ના દાદા દાદી ન બોલાય ના મમ્મી પપ્પા ન બોલાય ના આને ન બોલાય આની સાથે આવી રીતે રેવાય આની સાથે આવી રીતે રેવાય આની સાથે અવો વ્યવહાર કરાય આની સાથે અવો વ્યવહાર કરાય જ્યાં મમ્મી પપ્પા એને ટાઈમ દીધો જ ન હોય તો એ બચ્ચાનેબર જ ક્યાંથી હોય કે હા આપડે આનીયરે આવી રીતે રેવાય આનીયરે આવી રીતે રેવાય એમ
હા ને આજે આપણે જે કરી રહ્યા છીએ આપણા મમ્મી મમ્મી પપ્પા સાથે તો આપ વિચારવું જોઈએ કે એ જ આપણું કાલ થશે કેમકે જે આજે આપણે કરી રહ્યા છીએ એ જ જોઈને આપ આપણા બાળકો કાલે શીખશે તો આપડે જે આજે આપણા મમ્મી પપ્પા સાથે કરી રહ્યા છે કાલે આપણી સાથે ઈજ વા ઈજ વસ્તુ પાછી આવશે જ કેમકે સુઈ પાછળ દોરો તો આવવાનો જ છે
હા ઈ વાત તમારી સો ટકા સાચી છે કે અહીંયાનું કરેલું આપણે અહિયાં જ ભોગવવાનું છે કે આપણે કોઈ સાથે જો સારો વ્યવહાર નહી કર્યો હોય તો આપણે સારા વ્યવહાર ની જો આશા રાખીએ તો એ તો ખોટું જ છે
હમ તો આપણેે એજ રીતે વર્તાવ કરવો જોઈએ કે પછી ઈજ રીતે કૌટુંબિક માં પણ આપણે રેવું જોઈએ જે રીતે આપણે આપણા બાળકો સાથે વિચારી રહ્યા હોય કે આપણે મોટા થયા બાદ આપણે વૃદ્ધ થયા બાદ આપણા બાળકો આપણને કેવી રીતે રાખે તો આપણે આપણે એ રીતે વર્તન કરવું જોઈએ કે આપણા બાળકો આપણાથી સારું શીખે ના કે ખરાબ શીખે.
હા ઈ વાત તો તમારી સાવ સાચી જ છે કે આપડે આપડા બચ્ચાને સારા સંસ્કાર આપવા જોઈએ કે કોઈ એમ કેવું જોઈએ કે આ કોનો છોકરો છે એમ એવી રીતે કોની છોકરી છે કોનો છોકરો છે એમ એવી રીતે કેવું જોઈએ આપડણે એવી રીતે એને સંસ્કાર આપવા જોઈએ કે ના કે એ સામે વાળાને જોઈને તણ છોડે સામે વાળા ને ભલે કોઈ નાનો હોય તોય શું ને મોટો હોય ને તોય શું કે એની સાથે એવી રીતે વ્યવહાર કરવો જોઈએ કે આપને કોઈ યાદ કરવા જોઈએ કે નાના આ આવી રીતે છે એમ
એઈ જ બાળકોનું મગજ પણ અત્યારે એવું હોય છે. કે જે જોઈને શી ીે છે તો આપણે એને સારું જ દેખાડવું જોઈએ અને સારું જ વર્તન કરવું જોઈએ જેનાથી તે સારું જ શીખે
હમ તમારી વાત સો ટકા સાચી છે.
ઓ તો ચાલો ખૂબ ખુબ આભાર તમાર સાથે વાત કરીને ખૂબ આનંદ થયો ઓકે.